હા, હું ત્યારે કરું છું. તને પણ અનુભવ છે?
હા, મેં થોડા દિવસ પહેલા કપડા મંગાવ્યા હતા, બહુ સારા આવ્યા હતા.
પણ ક્યારેક વસ્તુ તસવીર જેવી નથી આવતી, એવું પણ બને છે ને?
હા, એતો સાચ છુ છે, એટલે હવે હુ રિવ્યૂ જોઈને જ પસંદ કરું છુ.
દુકાના બાદ વાંચવાથી સાચી માહિતી મળે છે.
અને સમયસર ઘરે પહોંચે ને તો બહુ સારું લાગે.
હા, પણ ક્યારેક મોડું પણ થાય છે ત્યારે થોડી રાહ જોવી છે.
પણ જો સમજદારી થી પસંદ કરીએ ને તો પણ સારો રહે છે.
તું ઇન્ટરનેટ પર ખરીદી કરતી વખતે ચુકવણી કેવી રીતે કરે છે.
હું તો મોટે ભાગે મોબાઈલ દ્વારા ચુકવણી કરું છે. એ બોવ સરળ લાગે છે.
હા, એ રીત ઝડપી પણ છે અને સુરક્ષિત પણ લાગે છે.
પણ હું હવે હંમેશા ચેક કરું છું. કે વ્યવસાય વિશ્વસનીય છે કે નહીં કે ફ્રોડ ન થાય.
સારું કરે છે તું. કારણ કે, ખોટી જગ્યા પરથી ખરીદી કરવી જોખમ ભરી હોઈ શકે છે.
હા, અને હું ડિલેવરીના સમય પણ ધ્યાનમાં રાખું છું. જેથી મને સમયસર ડિલેવરી મળી રહે.
સાચું, સમયસર વસ્તુ મળે ને તો આનંદ વધી જાય છે.
હવે તો મને ઇન્ટરનેટ ખરીદીનો અનુભવ વધારે સારો લાગવા લાગ્યો છે.
તને ઇન્ટરનેટ પર જે મળતી ડિસ્કાઉન ઓફર વિશે શું લાગે છે?
મને લાગે છે એ, ક્યારેકે એ બહુ ફાયદાકારક હોય છે, પણ દરેક ઓફર સાચી નથી હોતી એટલે એમાં જોખમ ન લેવું જોઈએ.
સાચું એટલે હું હમેસ અ કિંમત અને ગુણવત્તા બંને ચેક કરીને જ લઉં છું.
હું પણ એજ ચેક કરું છું અને જરૂર હોય ને તયે જ ખરીદી કરું છું, નક્કામાં પૈસા નથી બગાડતી.
ક્યારેક વધારે વસ્તુ જોઈએ ને તો ખરીદી કરવાની ઈચ્છા થાય છે. પણ હું પોતાને રોકું છું.
સારું છે એથી પૈસા બચી જાય છે અને બિનજરૂરી વસ્તુ પણ નથી લેવી પડતી.
હવે મને લાગે છે કે, સમજદારીથી ખરીદી કરવી સૌથી સારી રીત હોય છે.
તને ક્યારેક ઈન્ટરનેટ પરથી ખરીદીમાં કોઈ મુશ્કેલી આવી છે? મને તો આવી છે, તને?
હા, એક મે ઓર્ડર કર્યો હતો. પણ વસ્તુ મોળે આવી હતી. ઓહ . હા, પણ પછી કંપની એ માહિતી આપી એટલે થોડી રાહત મળી ગઈ.
સારું, ઓછા માં ઓછું તેએ જવાબ તો આપ્યો.
હા અને હવે હું હંમેશા ડિલવરી સમયે ચેક કરીને જ ઓર્ડર કરું છું.
બહુ સરસ અનુભવતી તો સમજ આવે છે ને.
સાચું કહ્યું, હવે હું વધુ સાવધાની રાખું છું.
હવે તૂ જ્યારે પણ ઇન્ટરનેટ પરથી વસ્તુ લે છે ને, તે શું ધ્યાનમાં રાખે છે? તે મને કે.
સારું કરે છે તું. એથી ભૂલ થવાની શક્યતા ઓછી થાય છે.
હા, અને હું હંમેશા ઘરે પહોંચ્યા પછી ચેક પણ કરું છું.
એ તો બોવ સારું છે. કારણ કે, ક્યારેક ખામી પણ હોઈ શકે છે.
સાચું, હવે હું બિનજરૂરી ઉતાવળ નથી કરતી. સમયસર રીતે જ ઓર્ડર કરું છું.
સમજદારીથી લીધેલો નિર્ણય હંમેશા ફાયદાકારક જ રહે છે. હા. હવે તો જયારે પણ ઇન્ટરનેટ પજવી વસ્તુ લે છે, ત્યારે શું શું કેસ ધ્યાન રાખે છે. અને કેવી રીતે પસંદગી કરે છે, જેથી કોઈ ભૂલ નથ થાય એવી વસ્તુ સારી મળે.
સૌથી પહેલા વસ્તુની બધી વિગો ધ્યાનથી વાંચું છું. પછી જુદા જુદા વિકલ્પો જોઈને સરખામણી કરું છું, અને પછી જ વિચારવા પૂર્વક પસંદ કરીને ઓર્ડર કરું છું, જેથી કોઈ સમસ્યા ન આવે
બહુ સારું કારણ કે જો આપણે ઉટાવાર વગર વિચારીએ અને બધી માહિતી ચેક કરીએને તો ખોટી વસ્તુ આવવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે, અને પૈસા પણ બચે છે.
હા અને હું હવે હંમેશા ઘરે શકો છે ને તે તરત જ ચેક કરું છું કે બરાબર છે, કે નહી જો કોઈ ખામી હોયને તો તરત જ જાણ કરી દેવું છું, તેથી સુધારો થઈ શકે.
એ તો બહુ સમજદારીની વાત છે. કારણ કે ઘણીવાર લોકો નથી આપતા અને પછી પસ્તાવો થાય. એટલે હવે સાવચેતી રાખવી બહુ જરૂરી હોય છે.
સાચું હવે મને સમજાયું કે ધીરજાને ધ્યાન રાખીને ખરીદી કરવી એ તો સૌથી સારી રીત છે, જેથી અનુભવ હંમેશા સારો રહે અને કોઈ નુકસાન ન થાય.
હવે તને લાગે છે, કે ઇન્ટરનેટ પરથી ખરીદી કરવી વધારે સરળ છે, કે દુકાને જે સીધી ખરીદી કરવાની વધારે સારી હોય છે.
લાગે છે. કે બંનેમાં ફાયદા છે. પણ ઇન્ડરનેટ પર વધારે વિકલ્પો મળે છે, એટલે પસંદગી કરવી પણ સરળ બની જાય છે.
હા પણ દુકાને જે વસ્તુ જોઈને લવાનો ફાયદો એ છે. કે તરત જ ચેક કરી શકાય છે.
સાચું એટલે હું બંને રીતે સમજદારીથી ઉપયોગ કરું છું, અને જરૂર પ્રમાણે જ કરું છું.
હવે તો થી ખરીદી કરતી વખતે કઈ સૌથી મહત્વની બાબત ધ્યાનમાં રાખે છે.
હવે હું સૌથી પહેલા વીસ જગ્યા છે. કે નહીં તે ચેક કરું અને પછી જ ઓર્ડર કરું છું.
સારું કરે છે, એથી ઠગાઈ થવાની શક્યતા ઘટે છે.
હા અને હું રિવ્યુ પણ જરૂર વાંચું છું.
બહુ સારું એથી સાચો અનુભવ જાણવા મળતો હોય છે.
હવે હું વિચારપૂર્વક ખરીદી કરું છું.
તને ક્યારેક એવું લાગ્યું છે, કે ઇન્ટરનેટ પરથી લીધેલી વસ્તુ દુકાન જેવી સારી મળે છે, કે પછી ક્યારેક ફરક પણ પડે છે.
હા વસ્તુ બહુ સારી આવે છે, પણ ક્યારેક જેવી વસ્તુ આવતી જ નથી તેના માટે હું હવે હું વધારે ધ્યાન રાખું છું.
એટલે પહેલા સારી રીતે ચેક કરવુ બહુ જરૂરી હોય છે.
હા હવે હું ફક્ત જરૂર હોય ને તેજ ઓડર કરું છું.
તને ક્યારે એવું થયું છે, કે ઇન્ટરનેટ પરથી લીધેલી વસ્તુ જોઈને તને વધારે ખુશી થઈ હોય.
હા બેન એક વાર મેં જે કપડાં મંગાવ્યા હતા ને એ મને પહેરીને બહુ સારા લાગ્યા હતા અને મને પણ એટલી ખુશી થઈ હતી કે બીજી વાર મંગાવવાનો મન થઈ ગયું હતું.
બહુ સારું એટલે ક્યારે સાચી પસંદગીથી અનુભવ પણ વધારે સારો થઈ જાય છે.
હા હવે હું હંમેશા ધ્યાન રાખું ખું છું. તે શું ખરેખર જરૂરી છે કે નહી તે મુજબ જ ખરીદી કરું છું.
એજ તો સમજદારી છે. બિનજરૂરી વસ્તુઓથી બચવું જોઈએ.
સાચું હવે મને ઇન્ટરનેટ ખરીદી વધુ સરળ અને ઉપયોગી લાગવા લાગી છે.
હવે તું ઇન્ટરનેટ પરથી ખરીદી કરતી વખતે શું સૌથી પહેલા ચેક કરે છે?
હવે હુ સવથી પહેલા વસ્તુની ગુણવત્તા અને ગ્રાહકો ના પ્રતિભાવ ધ્યાનથી વાંચું છું. જેથી સાચી માહિતી મળી શકે.
બહ સારું એથી ખોટી પસંદગી તમારી શક્યતા ઓછી થઈ જાય છે.
હા, અને હું હવે માત્ર જરૂરી વસ્તુ જ ઓર્ડર કરું છું.
એ તો બહુ સારી આદત છે. એથી પૈસા પણ બચી જાય છે.
સાચું હવે હું વિચારપૂર્વક જ ખરીદી કરી શકું છું. જેથી નક્કામાં પૈસા ન વેડફાય.
મને લાગે છે, કે સૌથી મોટો ફાયદો એ છે, કે ઘરે બેઠા ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય છે, અને સમય પણ બચી જતો હોય છે.
સાચી વાત.
સમજદારીથી કરેલી ખરીદી હંમેશા સારી જ રહે છે.
હા, હવે મને આ અનુભવ, ઘણું શીખવા મળ્યું છે.
તને લાગે છે, કે ભવિષ્યમાં ઇન્ટરનેટ પરથી ખરીદી વધુ વધારો થશે, અને લોકો દુકાનેથી ખરીદી વધુ પસંદ કરશે?
મને લાગે છે કે ભવિષ્યમાં ઇન્ટરનેટ ખરીદી વધુ વધશે, કારણકે લોકો માટે તે વધુ સરળ અને સમય બચાવનાર છે.
હા, પણ દુકાને જે ખરીદીનો અનુભવ પણ અલગ જ હોય છે ને!
સાચું, એટલે બંને રીતનો પોતપોતાનો ફાયદો છે. અને જરૂર મુજબ પસંદ કરવી જોઈએ.
બરાબર કહ્યું. સમજદારી થી લેવાયેલો નિર્ણય હંમેશા સારા જ હોય છે.
હા, હવે મને આ વિસય વિસે ઘણું સ્પષ્ટ હમજાયું છે.
તને લાગે છે, કે ઇન્ટરનેટ ખરીદીમાં લોકો કઈ સૌથી મોટી ભૂલ કરે છે?
મને લાગે છે, કે કોઈ લોકો ઉતાવરમાં જોયા વગર ઓર્ડર કરે છે, અને પછી પછતાવો થાય છે.
સાંભળ્યું છે.
હા, એટલે અવે હું હંમેશા બધી માહિતી જોઈને જ નિર્ણય લેઉં છું, કે આ ઓર્ડર કરવા જેવો છે, કે નહીં.
બહુ સારું, એટલે સમસ્યા થવાની શક્યતા ઓછી જ રહે છે.
હવે હું વધારે સમજદારી થી ખરીદી કરી શકું છું.
તને લાગે છે? કે ઇન્ટરનેટ પરથી ખરીદી કરતા પેલા લોકો શું શું ખાસ ચેક કરવું જોઈએ?
મને લાગે છે કે લોકોની વસ્તુની વિગતો કિંમત અને ગ્રાહકો ના પ્રતિભાવ સારી રીતે ચેક કરવા જોઈએ. જેથી પછી કોઈ ગેરસમજ ન ઉભી થાય.
સાચું એ જે સાચું જે વસ્તુ પસંદ કરવી સરળ બને છે.
હા અને હું હવે હંમેશા વિશ્વસની જગ્યા પરથી જ ઓર્ડર કરું છું.
બહુ સારું એથી અનુભવ વધારે સારો બની જાય છે.
હા હવે મને આ બાબતોમાં ઘણો અનુભવ મળી ગયો છે.
તને લાગે છે કે ઇન્ટરનેટ ખરીદીમાં સૌથી વધુ કઈ વાત થી લોકો નો વિશ્વાસ વધે છે.
મને લાગે છે કે સમયસર ડિલેવરી અને સાચી વસ્તુ મલવી એ લોકોનો સૌથી વધારે મોટો વિશ્વાસ છે.
હા એ બંને બાબતો બહુ મહત્વની હોય છે.
સાચું અને સારી સેવા મળેને તો લોકો ફરીથી પણ ખરીદી કરી શકે છે.
બરાબર. અનુભવ સૌથી મોટો આધાર છે.
હા, હવે મને આ વિષે વધુ સ્પષ્ટ સમજવા લાગ્યો છે, કે કઈ વસ્તુ સારી છે અને કઈ વસ્તુ ખરાબ.
તને લાગે છે કે ઇન્ટરનેટ ખરીદીમાં પૈસા બચાવવા માટે શું કરવું જોઈએ?
મને લાગે છે કે જરૂર ના હોય ને ત્યારે વસ્તુ ન લેવી અને અલગ અલગ જગ્યાએ બહુ સરખાવીને પછીજ ખરીદી કરવી જોઈએ.
હા, એથી ખરેખર બચત થાય છે. બહ સારું એજ સમજદારી છે.
હું, હવે ધ્યાન રાખું છું‌.
હવે, તને લાગે છે કે ઇન્ટરનેટ પરથી ખરીદી કરવી આપણા રોજ જિંદા જીવનમાં કેટલી ઉપયોગી બની ગઈ છે. અરે લોકો કેમ એ વધુ પસંદ કરવા લાગ્યા છે.
મને લાગે છે કે હવે ઇન્ટરનેટ ખરીદી આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, કારણકે તેમાં સમયની બચત થાય છે અને ઘણી બધી વસ્તુ એક જગ્યાએથી જોઈ શકાય છે.
હા સાચું.